હલો કેમ છો કઈ મજામાં--.
હા બસ મજામાં તમે કો મજામાં
હા, મજા મા કેવું તમે ફરીને આયા
હા બસ હજુ ફ હમણાં જવાનું જ છે ત્રણ દિવસ પછીની ટિકિટ છે
અચ્છા હજુ મે ગાયા તયા.
ના એટલે જવું હતું બટ હમણાં કેવું હતું કે ટિકિટ બુક નથી થતી. બધી પેક હતી. અને હવે ત્રણ દિવસ પછી નું રાખ્યું છે.
બ સારા રસ્તા તો મજા આઈ જશે તમને.
હા મજા તો આવશે જ. બીજુ કોહ તમે મજામાં.
હા બસ મજામા જો આ. અત્યારે ઓનલાઈન મારે ક્લાસીસ હતા એ પત્યા મારે.
ઓનલાઈન ક્લાસીસ કરો છો.
હા એટલે અમુક વાર એવું હોય છે કે અમારે કે ઓનલાઈન અમુક વાર ઝૂમમાં. એટલે લેક્ચર લ રાખી દે એવું છે.
અચ્છા. કેમકે ઓનલાઈન ભણવાવામાં થોડી અગવડતા પડતી હોય એવું નથી લાગતું તમને.
એક વાર એવું લાગે પણ કેવું હવે કે. ભણવું પડે એટલે ભણી લઈએ.
હા એટલે એ તો તમારે.
ઓફલાઈન હા ઓફલાઈન જેવી તો મજા ના આવે. કે ઓફલાઈનમાં કેવું ફેસ ટુ ફેસ આમ. આપે સર ટીચર ફેસ ટુ ફેસ સમજાવતા હોય. એટલે આમ આપણને ખબર પડે કે શું કે છે પછી ડાઉટ ભી આમ જ તે પૂછી લેવાય એ બધું હોય. જેમ કે ઓનલાઈનમાં આપડે આમ કેવું કે થોડું આમ. અ અલગ લાગે એવું થાય.
હા અને ઓફલાઈનમાં તો કેવું કે તમારે હવે કઈ બી ડાઉટ છે તો તમે સર. એને ના પૂછી શકો તો તમારા બાજુમાં ફ્રેન્ડ બેઠતો હોય તો એને બી પૂછી શકો. અને લેક્ચરમાં અગર થોડો કંટાળો હોય તો ફ્રેન્ડ સાથે મસ્તી કરીયએ.
હા હા આ બધું ઓનલાઈનમાં ના જાય.
હા હા અને ઓ. ઓફલાઈનમાં બીજું કેવું કે સર બી થોડી મસ્તીએ ચડી જાય બધા છોકરાને જોઈને થોડા ખીલી ઉ. ઓન ઓનલાઇનમાં તો. કેવુંય એ તો બોલે જાય છે ને આપડે સાંભળી જઈએ એવું લાગે.
સાચી તમારે અને કેવું કે આપડે કે કઈ ઓનલાઈન માં તો કઈ આમ લખવાનું થોડું રહી ગયું કે ઓફલાઈનમાં તો આપડે બાજુમાં પૂછી બી શકે જોઈ બી શકે એવ બધું ઓનલાઈનમાં અને કેવું કે આખો દિવસ ઓનલાઈનમાં આપેડે સ્ક્રીનની સામે રેવાનું પછી એના લીધે માથું પણ દુઃખ ને પછી ચશ્મા આવે એવ હોય
હા એ તો છે ઓનલાઈનમાં તો થોડી તકલીફ આ રે છે. ઓનલાઈન ક્લાસીસ ભરવા મને તો મને તો યોગ્ય લાગતા જ નથી હું તો કેવું કે ઓનલાઈન ક્લાસીસ મતલબ પ્રિફર કરતો જ નથી ઓફલાઈન સ્ટડી મજા આવે.
હા અને આનંદ મેલો પણ નારે કે આપડે આમ ઘરવાય તો આજુબાજુ આમ કઈકકરે લે આમ સૂતા સૂતા ભણે બ મોબાઇલ જોતા જોતા ભણે એવું બધું થાય એટલે, ભણાય એ નહી બરાબર!
હા એ થોડું રે અને ઓનલાઈન ક્લાસીસમાં કેવું કે તમારા હાથમાં ફોન હોય ને તો થોડો બી, કંટાળો આવેન તો તમે રીલ્સ જોવા લાગો, કે પછી કઈક બીજો વિડીયો જોવા લાગો, ગેમ રમવા લાગો. તે તમારું જે પેલું ધ્યાન કેન્દ્રિત થયું હોય ને એ જતું રે બધું. પછી તમે અડધો પોણો કલાક કલાક બગડી જાય પછી તમે તમારા મગજમાં એજ ફરે કે હવે, એવા છોડ જ નથી.
હા એવુ એવું ઘણી વખત થાય મારે પણ કે છે ને આમ જોઈન થવ પછી થોડુંક કરાય દે પછી આમ ઊંઘ આવી જાય મને તો લીવ થઈને સુઈ જવ જેમ કે ઓફલાઈનમાં કેવું જેટલી ઊંઘ ઊંઘ તો આમ આવે ને પણ આવે તો બી આમ આપડે એમ જોવું પડે એમ અટેન્ડ કરવું પડે.
હા એજ ને ઓનલાઈનમાં તો તમે ઊંઘી ગયા તો બી શું અટેન્ડન્સ ના ભરી તો બી શું. એમાં તો પેલું હોય પેલા ઓફલાઈનમાં તો કેવું તમારે રેગ્યુલર જાગવું જ પડે. અને તમે બેઠા હો તો તમને લેક્ચર જોતા હોય તો તમે બે વસ્તુ શીખવા મગજ માં ઉતરે પણ એવું ના થાય કે ખાલી બ્લેન્ક રહી ગયું.
ઓનલાઈનમાં તો કે બહ આમ કંટાળા જેવું લાગે કે અને અને આપડું નેટ બી કેટલું વપરાય એમાં બેટરી આપડી જાય.
બેટરી છે ઓનલાઈનમાં કેવું કે તમે એક તો ની ફી બી ભરો, નેટવર્ક નેટ માટે બી ભરો
હા.
ભણવાનું
હા અને એમાં જ લેપટોપ ના હોય કેમ કે ફોનમાં આપડે કેટલું જોઈએ નાની સ્ક્રીનમાં આપે વધુ આખું ખરા તો પછી લેપટોપ નો ખર્ચો થાયને બધું થાયું એટ
હા એ તો છે પાછું ઓનલાઈન ક્લાસીસમાં કેવું કે કોરોના આવ્યો એ ટાઈમે બઉ આપણને હેલ્પ થઈ ત પાછી એવું બી નથી કે ગેરફાયદા જ છે.
હા એતો છે કે આપડે જ્યાં હોય જે એવું કે આપડે બહાર ગયા હોય અને આવી રીતે ઓનલાઈન અટેન્ડ કરવાનું હોય તો થઈ જાય આમ કે આપડે ભણવાનું ના જતું રે.
હા એ એજ ને કેમ કે ઓનલાઈન ક્લાસ શું કેવાય કોરોના હતો ને એ ટાઈમે મારું બારમું હતું. હવે બારમામાં તો ઓફલાઈન ક ઓફલાઈન તો બંધ જ હોય બધું. તો એ ટાઈમે ઓનલાઈન ક્લાસ બઉ હેલ્પ કરી હતી. જેમ કે મને બારમાં બાકી ઓનલાઈન ક્લાસ ના હોત તો કદાચ હુ ફેલ ભી થઈ શકત.
હા. એ તો સાચું છે હું ત્યારે હું ત્યારે આઈ થિન્ક આઠમાં નવમાંમાં હોયસ તો અમારે બી ઓનલાઈન હતા. તો આમ થોડું સારું પડતું તું કે આમ છુ્ટી સાવ આમ વેકેશનની જગ્યા થોડું ઘણું આમ ભણવાનું થાય.
હા, પાછું એ એમાં મારું એક પેલું એવું થયેલું તું કે હું અગયારમા માં આવ્યો ને ત્યારે એક્ઝે્ટ એટલી કોરોના આવ્યો હતો, બરાબર? એટલે અગારમા મા એમને ઓનલાઈન ક્લાસ ચાલુ તો કર્યા બટ અગિયાર માંમાં કેવું ફ્રેશ ટેન્થમાં બધું વર્ક લોડ કેવું આપડે હાર્ડવર્ક કરીને આયા હોઈએ પછી અને પછી આપણને આવું ઘરનું વાળું વાતાવરણ મળે ને તો ભણવાની ઈચ્છા બી ના થાય.
હા અને અ આપડે તો પેલા હા મેં બી એવું કર્યું અને આપડ પહેલી વખત કરતા હતા. પેલુ ઓનલાઈન. કેમ કે પેલે આવું કઈ હતું નઈ અને એલા આમ અજીબ પણ લા ગે એના વિચછાર ના થાય ભણવાનું એવું થતું તું.
હા એજ એજ, જેમ કે દસ મિનિટ નો લેક્ચર જોઈ લીધો તો પછી કંટાળો આવે કે આવું તો કઈ ભણવાનું હોય.
પછી એમાં અમારે તો એવું હતું કે સ્કૂલમાં હતા ને તો તમારે છે ને માઈક ઓફ રાખવા પણ તમારે વિડીયો ઓન રાખવાનો. નમું કરતામ આમ અટેમ કરવું જ પડે.
હા એ વિડીયો વાળા. થોડું સારું કેમકે તમે ધ્યાન રાખો તો તમને બે. ટકા નોલેજ મળે પણ.
હા એ તો છે. અમારે બોર્ડ એક્ઝામ હતી ત્યારે જતો રહ્યો હતો કોરોના. એટલે ઓફલાઈન જ આપી તી.
હા એ ટાઈમે પાછું કેવુ થ્યું ઓનલાઈન ભણીને આયા ને. પછી ઓફલાઈન ભણવા ભણવું પડ્યું ને એટલે પાછું જોર આવવા લાગ્યું થોડા મહિનાતો.
હા અને આમ કેવું કે આમ બહુ ટાઈમ પછી બધા મળ્યા હોય એટલે થોડા દિવસ મસ્તી માજ જતો રે
મસ્તીમાં જતો રહ્યો અને ઇન્ટરેસ્ટ બી મતલબ કેવું કે એક દોઢ વર કોરોના ચાલ્યો. તો ઓનલાઈન ભણીને ને તો ઓફલાઈનમાં થોડુંઇ ઇમ્પેક્ટ તો રહ્યો હતો ઘરે પેલી જે આળસ આવતીને એનો
હા અને. આપડે કેવું કે ઓનલાઈન હતુંતો આમ એટલું બધું આમ સિરિયસલી બવ નતા લેતા. ઓફલાઇનમાં કેવું કે આપણે ના ભણીએ તો ટીચર તોકે આપણને.. ઓનલાઈનમાં તો આપણેે જોઈએ. હા એવુંજ થઈ ગયું.
અને ઓનલાઈનમાં તો કેવું કે ઘર વાળાને તો લાગે લેક્ચર જોવે છે પણ અંદર રમતો ગ. ગેમો હોય તો થોડી ખબર પડવાની. હમ.
એટલે એમાં તો બવ ભણવાનું બગડ્યું હતું.
હા એજ. અને ઓનલાઈન ટેસ્ટ ત્યારે લેતા તો ઘણા લોકો પેલું. ગૂગલમાંથી આન્સર કરી ને આલ દેતા. ઘણા એવા મતલબ ચીટિંગ થતી હતી.
હા. મારે પણ એટલે ઓનલાઈન હતું પછી મારે ટાઈમ થઈ ગયું ડાયરેક્ટ તો મારે પ્રિલિમ્સ. પછી ઓછા જયા હતા કે હું ઓનલાઈનમાંથી ડાયરેક્ટ ઓફલાઈન થઈ ગયું. આમ આળસ આઈ. તો એવું હતું કે માર્કસ ઓછા આવ્યા હતા પ્રિલિમ્સમાં. પછી મહેનત કરી ફાઈનલ બોર્ડસમાં તો આઈ ગ્યા તા.
હા એ તો મતલબ સારું રહ્યું બાકી એ ઘણા લોકોના રિઝલ્ટ મતલબ. કોરોના લીધે બગડ્યા હતા.
હા બોવ બગડ્યા હતા અને એક વખત તો પેલું આમ આ પાસ જ કરી લીધા તા
હા હા એ કર્યા તા.
એટલે પછી બધાને એવું થયું તું કે આ વર્ષ બી પાસ કરી દેશે એટલે બધા ભણ્યા નઈ.
હા એ તો છે હવે તો પાછું કેવું ઓનલાઈન બી સારું થઈ ગયું મતલબ કે ચેટ જીપીટી આયવું જેમીની આયવું તો એ ભણવામાં શોર્ટ ન બનાવામાં જેમ કે લાંબી થીયરીને શોર્ટ કરવામાં બહુ હેલ્પ કરે આપણને.
હ અ મારે ભી અમુક આમ કઈ ખબર ના પડી હવે. ક્લાસમાં તો. આમ પૂછી લઉં પછી અમુક યુટ્યુબમાં બી વિડીયો આવે છે. બધા લેકચરોને બધાના તેમાંથી જોઈ લઉ.
કેમ કે આપડી બુક માં કેવું હોય કે હાર્ડ વર્ડ યુઝ કરેલા હોય આપણને એમના મિનિંગ બી ખબર ના હોય. ચેટ જીપીટી જેમ કે તમે અ ન્યૂજ છો એવી રીતે સમજાવે ને તમારે એકદમ મગજમાં બેસી જાય.
હા હા તમે યુઝ કરો છો ચેટજીપીટી નો હાલ?
હા, અત્યારે અમુક કઈક આમ તો શું ડાઉટ હોય તો પૂછી લવ આમ ચેટ જીપીટીને
પછી બઉ સરળ બનાઇ દીધું એને ભણવાનું.
હા. સારું, ચલો આપડે મળીએ આવી રીતે.
ઓકે સલો. ઓકે બાય.